હાલો.
હાલો જય શ્રી કૃષ્ણ ભાઈ કેમ છો તમે?
એકદમ મજામાં બસ હમણાં તો ઘરના કામકાજ જ કર્યા કરું છું કારણ કે મતલબમાં. વેકેશન પડ્યું છે તો બસ કામકાજ ન બધું કર્યા કરું છું, તમે શું કરી રહ્યા છો ઘરે બધા. તારા ડઢોસે ને
હા ઘરે બધા સારા છે અને હું તમને એ જ વાચીત કર છે ઓનલાઈન પેમેન્ટને સુવિધા મળી છે, એના વાત. કારણ કે આના લીધે આપણે ઘણા બધા કાર્યો આપણે સારી રીતે કરી શકીએ છીએ ઘર બેઠા કારણ કે સુવિધા આપણે મળી છે એ બધાએ યુઝ કરવી જોઈએ કારણ કે એના કારણે આપણે ઘણાં બધા કાર્યો આપણે ઘર બેઠા કરી શકીએ છીએ‌. કારણ કે આપણે વરસાદના સિઝનમાં તમે જાણો છો કે ઓનલાઇન પેમેન્ટ સુવિધા આપણને કોઈ વાર એટલે કે દગો પણ કારણ કે ઓનલાન પેમેન્ટ કરીએ તો પછી આપણા પે્માં નેટવર્ક હોવું ખૂબ જરૂરી છે એટલે ધ્યાન રાખવું જરૂરી છે જે ઓનલાઈન પેમેન્ટ જ્યારે આપણે કરીએ તો પછી ઓ આપણે જે પણ એટલે કોઈ પણના ટ્રાન્ઝેક્શન માટે કોઈ પણ આપણે કરવાનું હોય તો પછી આપણે આપણા. ફોનમાં જોવું છે કે આપડો બરાબર નેટવર્ક આવી રહ્યું છે કે નહીં કારણ આપણે જો નેટવર્ક અગર આપણે કામ કરશું તો પછી ત. પૈસા ફેલ જશે અને આપણા બેંકમાંથી પૈસા પણ કપાઈ જશે અને ઘણા દિવસ પછી અટકશે અને પૈસા વચે અટકી રહેશે. છે. એટલે આપણે એ જાણવો ખુબ જરૂરી છે કારણકે ઘણા બધા કાર્યો આપણે કર્યા જેમ કે ઓનલાઈન પેમેન્ટ માટે આપણને ઘર બેઠા આપે કોઈને પૈસા નાખવા હોય કોઈને પૈસા ચુકવવાનો હોય તો કોઈને પૈસા આપણે મોકલવાના હોય આપણે ઘર બેઠા કરી શકીએ છીએ. કારણ કે પહેલાં તમને ખબર જ હતી કે આવું બધું આપણને આવી બધી સહાયને લીધે જયારે આપડે કોઈને પૈસા આપવા જવું પડતું હો કે પછી જે આપણે કોઈને પસી ચુકાવવા પડતાં તો બહુ થવું પડતું અને ત્યારે આપણે ઘણું લાઈનમાં ઉભી રહેવું પડતું કારણ કે ગેસ બિલ છે, લાઈટ બિલ છે એવુ એ માટે આપણે ઘણા એક બે ત્રણ કલાક સુધી ઉભી રહેવા પડતું પરંતુ હવે આપણે ડાયરેક્ટ ઘરે બેઠા કરી શકીએ છીએ અને સારા એવા સમય પણ બચી જાય છે આપણો અને સારું આપણને ખુબ આપણે જે પૈસા ચૂકવાના એ કેશ મળી જાય છે કારણ કે ઓનલાઈન પેમેન્ટ આપને સુવિધા છે કે આપડે જેટલા પૈસા એટલે આપણે કોઈને પૈસા મોકલવા તે અને આપણ ને કોઈ વધારે મોકે પછી આપડે એનુ થોડું ઘણું મલે છે એટલે આપણે ઓનલાઇન પેમેન્ટની સુવિધા વાપરવી જોઈએ, કારણ કે એના લીધે આપણે સમય બચે છે. અને એ બધા વ્યવહનો ખર્ચો બચી શકે છે અને મારા ઘરના પણ હું બધા જ ખર્ચો જેમ કે લાઈટ બિલથી માણીને આવા જે માલસામાન લેવાના ખર્ચા કે પછી ગેસ બિલ ના ખર્ચા હું ઓનલાઈન જ કરી દઉ છું અને ઘર બેઠા આપને પાચ છ સેકન્ડમાં થઈ જાય છે. એટલે આપણને સારું પડે છે. બાકી તમારે શું કેવું છે જે ઓનલાઈન પેમેન્ટની સુવિધા મળી છે તમે પણ આ બધા પોતાના ખર્ચા કરતા હશો ને તમે.
હા ભાઈ તમારી વાત એકદમ સાચી છે કારણ કે જો આપણે મતલબમાં અ ઓનલાઈન પેમેન્ટ યુઝ કરીએ તો આપણને ઘણા બધા ફાયદા અને બધા થાય છે જો મેં તમને વાત કરું તો ઓનલાઈન પેમેન્ટ યુઝ કરવા માટે પહેલા તો આપણે શું કરવું પડે કે પહેલા છે ને આપણે અ પેલા તો ઈ એ ટી એમ કાર્ડ બનાવું. પડે અને એ ટી એમ કાર્ડ ક્યારે બને જય આપણે એટીન પલસ થઈ ગયા હોય ત્યારે આપણે ઓનલાઈન પેમેન્ટ હમણાં યુઝ કરી શકીએ. પરંતુ હાલના કેસમાં હમણાં આપણે અ ટે પેમેન્ટ હ એમ પણ કરી શકીએ જો પણ નવું વસ્તુ આવ્યું છે જે ઓનલાઇન પેમેન્ટમાં જ્યારે સે ને જો આપડા માતા પીતા લોકો જો આપ આપણને પૈસા આપણા પૈસા આપડા પોકેટ મનીમાં આપે તો તેવું મતલબમાં એવુ જો ઓનલાઈન ફ્યુચરમાં પણ આપ આપી શકે છે એવું બધું કર્યું છે જેથી કરીને જે પંદર થી સોળ વર્ષના બાળકો છે તે લોકો પણ યુઝ કરી કરી શકે તો તો એ માટે ખુબ જ સારી વસ્તુ છે કારણ કે ઓનલાઇન પેમેન્ટ હવે મતલબ પંદરથી સોલ વર્ષ બાળકો પણ યુસ કરતા થઈ ગયા મને તો ખૂબ જ વધારે એવું સારું લાગ્યું પરંતુ આપણે ઓન ઓનલાઇન પેમેન્ટ ને એવી રીતના ન લેવું જોઈએ કે મતલબમાં નાના બાળકોને આપણે એમ જ યુઝ કરવા માટે આપે પરંતુ નાના બાળકોને આપણે યોગ્ય પૈસા જ આપવું જોઈએ વધારે પૈસા નો આપવું જોઈએ અને નાના બાળકોને વધારે પૈસા આપશો તો એ લોકો ગમે તેમ યુઝ કરી દેશે બાકી તો ઓનલાઇન પેમેન્ટ મને ખુબ જ વધારે એવું સારું લ બાકી ઓન ઓનલાઇન પેમેન્ટ માટે મારે બીજું એ પણ તમને જણાવું છે કે ઓનલાઇન પેમેન્ટ આપણે ત્યારે ટ્રાન્ઝેક્શન કરી શકીએ જ્યારે જેને આપણે મતલબ મેં પણ ટ્રાન્ઝેક્શન કરી શકતો, જેમ કે મે પણ યુઝ કરતો હોવને તમે પણ યુઝ કરતા હો બાકી જો મે એકલોજ યુઝ કરતાો હોવ ઓનલાઇન પેમેન્ટ તો તમને કે મતલબ ટ્રાન્ઝેક્શન ન કરી શકું અને જો અ આપણે બંને પક્ષ જ ઉપયોગ કરતા હોય ને તો જ આપ આપણે ટ્રાન્ઝેક્શન કરી શકીએ બાકી તો ખૂબ જ વધારે એવી તકલીફ થઈ જાય છે. નહીં તો છે ને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
જો મેં તમને વાત કરું તો જયારે મતલબ મેં ફરવા ગયો હતો રતનગઢ તો ટીમ એ બાજુ એવું બધું ચાલતું હતું કે સે ને અ તે ઓનલાઈન પેમેન્ટ એ લોકો ઉપયોગ ના કરતા હતા અને ઓન ઓનલાઇન પેમેન્ટ જ લઈ ગએલા હતા. તો ત્યારે અમારે ખુબ જ એવો ખરાબ બનાવ બન્યો હતો. તો ઓનલાઇન પેમેન્ટ તે લોકો ન ઉપયોગ કરતા હોવાથી અમે તેમને પૈસા પણ ચૂકીવી શક્યા નહીં અને અમારા પાસે પૈસા હોવા છતાં પણ અમે તેમને પૈસાથી કઈ વસ્તુ લઈ શક્યા નથી તો મતલબમાં કેસ જ ખુબ જ ત્યારે કામ લાગે છે. જયારે આપણે ફરવાને એવું જોઈએ ત્યારે જો મેં તમને એવી જ સલાહ આપું જયારે પણ તમે ડુંગર વિ વિસ્તારમાં ને એવામાં ફરવા જાવ ને તો ત્યારે તમે કેશ વધારે કેરી કરજો બાકી તો ઓનલાન પેમેન્ટ એ તો ઘણી ઘણી બધી જગ્યા ચાલી જાય છે પરંતુ જે ડુંગરા વિસ્તારમાં હોય છે ત્યાં મતલબમાં ત્યાંના લોકો વધારે વિકસિત થયેલ થયા નથી હમણાં પણ જેથી કરીને છે ને ત્યાં ઓનલાઈન પેમેન્ટ ખુબ જ ઓછું ચાલે છે અને ત્યાંના લોકો ઓછું વાપરે છે. છે તો બસ મારે કેવું છે કે ઓનલાન પેમેન્ટ અમુક દાખી જ મતલબ કામ ન લાગે બાકી તો બઢી ડાખી કામ લાગે છે અને મને તો ખુબ જ વધારે કામ લાગી રહ્યું છે કારણ કે અમારી જે કરિયાણાની દુકાન છે. ત્યાં પણ ખુબ જ વધારે એવું કામ લાગી રહ્યું છે ઓનલાન પેમેન્ટ. જેથી કરીને મેં તમને કહું છું કે ઓનલાન પેમેન્ટ તમે પણ યુઝ કરો.
હા ભાઈ મેં તો યુઝ કરું જ છું અને મારા ઘરના બધા લોકો લોકોને શીખવી દીધું છે કારણ કે મારા ઘરના બધા લોકો એવું માને છે કે ઓનલાઈન પેમેન્ટ કોઈ ફ્રોડ જ નથી કારણ કે એવી ઘણી બધી એપ છે કે ઘણા બધા પ્રકારના ફ્રોડ આપણને મળી જાય છે ઘણી બધી એપમાં અને ઘણા બધા લોકો એપો ફર બ જાયને પછી એ લોકો પૈસા માં નાખીને એ લોકો ને ઉ પૈસા ઉપર લે છે એટલે કે આપડે જોવું જોઈએને યોગ્ય ફેસટી કેવી છે પોલી સિ કેવી‌છે તે ચેક કરવા અને પછી આપણે એપમાં યુઝ કરુંએ કારણ કે આપણા દેશ આવી ઘણી બધી એપ છે જેમ કે ગૂગલ પે છે ફોન પે છે નેટ બેન્કિંગ છે એ ઘણી બધી એપ દ્વારા આપણે પૈસા પૈસા ઓનલાઈન કોઈને પણ પૈસા નાખી શકે કોઈ પણ આપણા પૈસા ચૂકવી શકીએ છી એટલે મારે એ જ કેહેવું છે કે આપડે યોગ્ય એપને સિલેક્ટ કર પછી ખોલું કરવું જોઈએ કારણ કે ઘણા બધા લોકો ફોડ પણ એવા બને છે કારણ કે અમારા ગામમાં એક કિસ્સો બનેલો અમારા ગામમાં એટલે કે એક વ્યક્તિ એમ પેમેન્ટ ઘણા વર્ષો થી યુઝ કરે છે પરંતુ‌‌ એમને એસએમએસ કે ઈમેઇલ પર એમનો ફ્રોડ મેસેજ આવેલો કે તમારા તમારા ટલા પૈસા જમા થયા છે અને તમે આ ફોર્મ ભર તો તમને પૈસા મળી જશે એમ એટલે ત્યારે પછી એ લોકો ફોર્મ ભર્યું અને પછી એને ઓટીપી બીજાને શેર કરી દીધો અને એ લોકો નાખીનેધ એ લોકોને ડિટેલધી આપી દીધી અને પછી એ લોકોને બે દિવસ પછી એ લોકોને ખબર પડે કે આ ફ્રોડ મેસેજ થયેલો છે, અને પછી એમના બે તણ દિવસ પછી એમ બેઉ પૈસા જેટલા પણ હતા તેટલા બધા લોકો ઉપાડી દે એટલે આ બ હેકર્સમે ફો જે એસે ને પિયોર આપણને મોકલે છે તે આપણે જોવું જોઈએ ને એ ન કરવું જ જોઈએ કારણ કે આપડા ફોનમાં એટલી જ ફેસિટી હોવી જોઈએ કે જે ફ્રોડ મેસેજ આવે છે તે આપને ખબર પડી જાય કે આ રીચ છે અને આ ફ્રોડ મેસેજ આવિયો છે. એટલે એવી સુવિધા હોવી જોઈએ તો આપણે બધા એસ એમ એસ કે બચી શકશું અને બધા એસ એમ એસ આપડે જે વાંચીએ તે પેલા આપડે વિચારવું જોઈએ પછી આપ ફિલઅપ કરું જોઈએ આપ આવા નુકસાનને બચી શું કારણ ઘણા બધા લોકો લલાચ મા આઈ ગયા અને પછી આવું બધું કરે છે એટલે મારે તો એજ માનો છે કે ઘણા બધા લોકો આવું વિચારવો જોઈ ને ઘણા બધા લોકો એ વિચારવું જોઈએ આ કેવો મેસેજ છે બાને બતાવું જોઈએ પોલીસને પણ બતાવ જોઈએ કારણ કે ઘણા બધા લોકો એવું વિચારે છે કે આ ફ્રોડ મેસેજ જે થયેલો ના બધા બધા ફ્રોડ થયે હોય એટલા પોલીસ પોલીસ ન જણાવે અને જે સાયબર ક્રાઈમડ છે આ ફ્રોડ માટે એ લોકોને પણ જણાવતા નથી ઘરે બેસી રહી છે અને ઘરે રોયા કરે છે એટલે મારે તો એજ કેવું છે ઘણા બધા લોકો પોતાના સમાજમાં શું નામ રહે છે એ ઘ બેસી ર છે અને એ લોકોમ્પ્લેન નહી કર કાર આપ્પ્ કરવું જરૂરી છે કારણ કે ઘણા બધા લોકો આવું ફ્રોડ કરશે ને પછી આવું પેજ કરશે કારણ કે એ લોકોને પણ સજા મળવી જોઈએ અને એ લોકો વધારે એું કામ કરવાનું ઈચ્છે એટલે કે ઘણા બધા લોકો એ નહી વિચારવું જોઈએ એ કારણ કે આપણે કમ્પ્લેન કરીએ આપણે પેલું છે કારણ કે આપડે જો આવું ડરીને બેસી રશું ને તો પછી શું ફાયદો અને ઘણા બધા લોકો પોતાની સમાજમાં સા એવી સારી રહેવા માટે લોકો કહેતા નથી મારે તે જ કેવું છે કે ભાઈ આવી કોમ્પલે આપણે કરાવું જોઈએ કોઈ પણ ફ્રોડ થઈ પછી આપડે કેવું જોઈએ અને મારે એ જ કેવું છે કે આ ફોડ સમસ આવે છે એ આપડે ન કરવું જ જોઈએ કારણ કે ઘણા બધા લોકો એવું બોડી કરે છે એટલે કે ઓનલાઈન પેમેન્ટ આપણને સારી સુધા મળી છે જેથી કરીને આપણે શરીર વાપરવું જોઈએ અને શરીર રીતે જે પીન નં આપે જો કાર જે પીન નંર આપ આપ છે આપણે સચન રાખુંઈ કોઈ એ આપ ભાઈ બંધો છે એને સેર ન કર કારણ કે એવું નથી. ઉપર લે પરંતુ ઘણા બધા લવા આજુબાજુ લોકો હોય છે, તે સાંભળી લેને પછી આપણા બેક અકાઉન્ટ કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરીને આપણા બેંકમાં પૈસો ઉપાડ લે છે. એટલે આપણે એ ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. બાકી તો ઓનલાઈન પેમેન્ટ ખૂબ સારી વસ્તુ છે મને પણ ખુબ સારું કામ આવે છે. મારા ઘરના લોકોને પણ ખુબ કામ આવે છે અને આપણે દેશમાં પણ વિકસિત કરવું જોઈએ કારણ કે હમણાં અમુક લોકો ડરે છે જેમ કે તમે મે પહેલાં કીધું એટલે અમુક પરિવાર એવું વિચારે છે કે આ કોઈ ફ્રાઉડ તો નહી થશે કે આપણે કોઈના એકઉન્ટ નાખીને બીજ એકકાઉન્ટ નાખી ને કેવી રી જશે એવું બધું વિચારે છે કારણ કે ગામના લોકો ને એટલું બધું જ્ઞાનની હોય ગામધ બધા વિશે અને ઘણા બધા લોકો ડરે છે. એટલે મારે તો એ થુંયું કે આપડે ગામમાં વિકસિત કરવો જોઈએ અને બધા શહેરોમાં અને બધા યુવા પેઢી કે બધી આજ આજકાલ જે યુવા પેઢ છે એ લોકોને સમજાવવું જોઈએ અને સારી રીતે એનું જ્ઞાન મેળવ જોઈએ બાકી ઓનલ પેમેન્ટ સારી વસ્તુ કામ આવે છે. બાકી તમારા ગામડામાં આવો બધો કિસ્સ બનેલો આવું કોઈ ઓ ટી પી ફોડ મેસેજ આવે ને બધું કિસ્સો બનેલો છે કે નહીં બનેલો છે?
હા, ભાઈ અમારા ગામમાં પણ એવો કિસ્સો બનેલો છે તમને ખબર જ છે કે ઓનલાઈન પેમેન્ટ એ ખુબ જ સારી વસ્તુ છે પરંતુ તેની સાથે આપણે એ પણ ન બોલવું જોઈએ કે ઓનલાન પેમેન્ટમાં જે જગ્યા સારી વસ્તુ હોય જગબ ખરાબ રાબ વસ્તુ પણ હોય એટલે સે ને તેમાં જે સાયબર અપરાધીઓ હોય છે ટે લોકો મતલબમાં એવું બ કર્યા કરે છે આખો દિવસ એ લોકોનું એક જ કામ હોય છે કે બધા પાટી ઓ ટી પી લઈને પછી એ લોકોનું અકાઉન્ટ સાફ કરી દેવાનું. તો એવું જ કિસ્સો અમારે બનેલો ટે લોકો નવા નવા ઓનલાઈન પેમેન્ટ ઉપયોગ કરતા થયા હતા અને તેમને મતલબમાં બેંકમાંથી બોલ્યો સ એવું કરીને ફોન આવ્યો અને ત ટમે ઓટીપી આપો એવું કીધું ટો ટેઓએ શું તે લિયો ઓ ટી પી શેર કરી દીધો અને આપણે તમને જાણો છે કે ઓ ટી પી જયારે પણ શેર કરીએ એટલે એ ટેલોકને આખો એક્સેસ આપડી બેંકોનો આખો એસેસ પેલો પર પહોચી જાય છે એટલે ઓ ટી પી શેર કરતા જ મતલબ આખો એક્સેસ તે લોકો પર પહોંચી ગયો અને આખું મતલબમાં એ લોકોની બેંક માંથી બધા પૈસા એ લોક કો લઈ લેતા હતા તો જેથી કરીને ખુબ જ વધારે એવ મતલબમાંઓ તકલીફમાં મુકાયા અને પછી તેઓ તો મતલબ માં અહ
હ
એ તો પછી ઓપરેટ પકડાઈ પણ ગયા હતા તો પરંતુ આપડે એ પણ બોલવું જો અને એ બધી કઠિનાઈ એનો સામનો કરવો પડ હતો આપડે ઘણા ઘ નો સામનો ન કરવો હોય તો આપડે સે ને પેલા તો યોગ્ય મતલબમાં જાણકારી લેવી જોઈએ ને જો યોગ્ય જાણકારી લેેશું ને એ તોજ આપ તને ખુબ જ સારું પડશે બાકી તો અલાલમેન્ટ ખુબ જ સારી વસ્તુ છે આપે તેમને બધું તે જે પણ ઉપયોગ કરે છે ને એ બધાને પેલા જાણકાર કરવાના અને જો જાણકાર રહેશે ને તો એ લોકો આપડે અહ ફ્રોડ માંને એવું બધું ના ફસાશે અને એ સારી રીતના ઉપયોગ કરી શકશે અને બીજું તો મતલબ માં જે અમારા ગામમાં નવા નવા ઓનલાઈન પેમેન્ટ ઉપયોગ કરતાયા છે એ લોકોને મેં ખુબ જ સારી રીતે હું સમજાવ્યા કરું છું, તો તમે પણ સારી રીતેના ઉપયોગ કરો અને બીજા બધાનને પણ ઓટીપી શેર કરવાનું મનાઈ કરો બાકી બાકી તો તમે જાણો છો કે ઓનલાઈન પેમેન્ટ બહુ જગ્યા કામ લાગે છે, તો તમે પણ થોડુંક જણાવો કે ઓનલાન પે તમારા ઘરના જે બુજુર્ગ લોકો છે, તો તે લોકો પણ સારી રીતના ઉપયોગ કરી શકે છે કે બસ એ લોકો હમણાં ઉપયોગ કરતા નથી, ઓનલાઈન પેમેન્ટ
ના ના અમારા ઘરના તો ઘણા બધા લોકો ઉપયોગ કરે છે, કારણ કે મેં એમને પણ સમજાય્યું છે કે ભાઈ તમે પણ ઓનલાઇન પેમેન્ટ યુઝ કરો અને એમને પણ જ્ઞાન આપ્યું છે, કેવી રીતે કરવુ જોએ ને કેવી રીતે તમે યુઝ કરો કેવી રીતે ઓનું પ્રક્ર ક્રિયા છે, અને કેવી રીતે આપણે કરવું જોઈએ કારણ કે ઘણા બધા લોકો એ વિચારે છે, કે આપણે ગમે ગમે જાણ છું કે આપણે કે બેંક એકાઉન્ટ નંબર અમુક અક્ષર જો આવો ગલત લખાઈ ગયો હોય નંબર તો પછી આપડા પૈસા બીજા ખાતામાં જઈ શકે છે. મે એ લોકો ને પેલા એજ કો છો કે તમે જે પેલા કોઈના પૈસા નાખવાના જે બેક એકાઉ બેંક અકાઉન્ટ નંબર તમને આપે છે કે અથવા મોબાઈલ નંબર આપે છે. તે તમારે યોગ્ય ચેક કરવો જોઈએ પછી તમારે પૈસા નાખવો જોઈએ અને પહી આપણે તમારે ટ્રાન્ઝક્શન કરવુ જોઇયે એટલે કે તે આપડે તમારે ટ્રાન્જેક્શન કરવું જોઈએ. એટલે કે આવી બધી આપણે જે સુવિધા મળી છે બાકી અહ બધી સુવિધા આપને સારી જ છે સારું ભાઈ મળ્યા પાછાળ ઘણી બધી સુવિધાઓ આપણા દેશમાં આવશે તેના વિશે આગળ વાતચીત કરીશું. હ
હા ભાઈ ચાલો મળીએ પાછા.